મજામાં તમે કેમ છો
બસ હું પણ એકદમ મજામાં
ચલો આજે એક રસપ્રાદ વિષય પર વાત કરીએ મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચેનું સંતુલન
બહુ સરસ વિષય છે આજે મોબાઈલ નોટફિક ન વગરનો દિવસ કલ્પવો પણ મુશ્કેલ છે
સાચચું સવારે આંખ ખુલે એટલે પહેલા કામ મોબાઈલ ચેક કરવાનું થઈ ગયું છે
હા ઘણા લોકો એલાર્મ બંધ કરતાં કરતાં સોશિયલ મીડિયા પણ જોઈ લે છે
હા મને લાગે છે કે આ આદત થી દિવસની શરૂઆત શાંત રીતે થતી નથી
બિલકુલ સવારે જ કોઈ નેગેટિવ ન્યૂઝ જોઈએ તો મૂડ પર અસર થઈ જાય છે
અને કેટલીક વાર તો કોઈ મેસેજ પણ એટલો અર્જન્ટ હોતો નથી
હા પણ નોટિફિકેશનની સાઉન્ડ આવે એટલે ક્ુિવર્સિટી થઈ જાય છે
તમે નોટિફિકેશન બધી એપમાં ઓન રાખો છો
પહેલા રાખતો હતો પણ હવે ઘણી બંધ કરી દીધી છે
શું ફરક પડ્યો
હા ધ્યાન વધુ કેન્દ્રિત રહે છે કામ કરતા વખતે વારંવાર મોબાઈલ તરફ જોવું નથી પડતું
બરાબર આ બહુ સારી વાત છે હું નોટ કરું છું કે નોટિફિકેશન આવે એટલે કોન્સન્ટ્રેશન તૂટી જાય છે
હા ખાસ કવિને જ્યારે કોઈ ઈમ્પોર્ટન્ટ કામ કરતા હોય ત્યારે
તમે સોશિયલ મીડિયા માટે અલગ સમય રાખો છો
હા શો સશિયલ મીડિયા માટે સારવાર અને સાંજે થોડો સમય રાખું છું
તો દિવસભર ચેક નથી કરતા
જરૂર હોય તો જ બાકી નહી
આજે ઘણા લોકોને ફોમો પણ હોય છે
હા ફિયર ઓફ મિસિંગ આઉટ લાગે કે ગઈ અપડેટ છુકી ના ચઇએ
પણ દરેક અપડેટ જાણવું જરૂરી હોય છે
બિલકુલ નહીં ઘણી માહિતી આપણા જીવનમાં કોઈ ખાસ વેલ્યુ એડ કર એ નથી
મને એક વાત રસપ્રદ લાગે છે પહેલા લોકો ગાડી જોઈને સમ સમય ઘડી જોઈને સમય જાણતા હતા હવે મોબાઈલ ખોલે તો નોટિફિકેશનમાં અટકી જાય છે
હા હા હા આ તો મારામ સાથે રોજ થાય છે
મોબાઈલ ખોલ્યો સમય જોવા માટે અને પછી દસ મિનિટ સોશિયલ મીડિયા
અને પછી યાદ આવે કે હું તો બીજી બીજું કામ કરવા આવ્યો હતો
હા નોટિફિકેશન સ્ટ્રેસ પણ વધારે છે એમ લાગે છે ને
હા ખાસ કરીને ઓફિસ ગ્રુપ ઇમેલ અને સોશિયલ મીડિયા સાથે
હા કેટલીક વાર મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દેવું જોઈએ
હું રાતે સાયલેન્ટ મોડમાં રાખું છું
એનાથી ઊંઘમાં ફરક પડે છે
બઉ પેલા રાત્રે પણ સાઉન્ડ આવે એટલે આંખ ખુલી જતી હતી
આજે સ્લીપ ક્વોલિટી પણ મોબાાઈલથી પ્રભાવિત થઈ છે
હા પણ લોકો સુતા પેલા સૌથી વધુ સ્ક્રીન ટાઈમ જોતા હોય છે
બ્લ્યુ લાાઈટ વિશે પણ ઘણું સાંભળ્યું છે
હા પણ મુખ્ય મુદ્દો એ છે કે મગજને આરામ મળતો ન
સુૂતા પહેલા પુસ્તક વાંચવું વધુ સારું લાગે છે
હા અથવા હલકા મિશિક સાંભળવું
શું તમે ડિજિટલ ડિટોક્સ વિશે સાંભળ્યું છે
હા એક દિવસ અથવા કેટલાક મોબાઈલથી દૂર રહેું
તમે ક્યારે ટ્રાય કર્યું
એ રવિવાર સોશિયલ મીડિયા બંધ રાખું હતું
બરાબર પછી કેવું લાગ્યું
હા શરૂઆતમાં અજીબ લાગ્યું પણ પછી બહુ શાંતિ મળી મને તો
શું કામ કર્યું એ દિવસે તમે
મેં એ દિવસ ફેમિલી સાથે સમય વિતાવ્યો થોડું લાંચન કર્યું અને વોક પર ગયો હતો હું
એ બધું મોબાઈલ વગર પણ થઈ શકે છે એ યાદ આવ્યું હશે હે
ટેકનોલોજીની બહાર પણ એક દુનિયા છે
હા બાળકો પર નોટિફિકેશન કલ્ચરની શું અસર પડે છે
મને લાગે છે કે ધ્યાન ઓછું થાય છે
અને પેશન્સ પણ ઓછી થતી હોય એમ લાગે છે
હા બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે તે લોકોને
પેરેન્ટસે શું કરવું જોઈએ
પેલા તો પોતે એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ
બહુ સાચી વાત બે લોકો કરતા મોટા વધુ મોબાઈલ વાપરતા હોય છે.
હા ફેમ ટાઈમમાં મોબાઈલ ફઇટ પર મૂકી દેવું જોઈએ
ડિનર વખત તો ખાસ.
હા અને એ એનાથી વાતચીત વધે છે.
નોટિફિકેશન બંધ કરવાની સૌથી સારી રીત કઈ હોય.
જે એપ જરૂરી નથી એની નોટિફિકેશન ઓફ કરી દેવાની.
અને ઈમરજન્સી કોન્ટેક માટે સાઉન્ડ રાખી શકાય.
બિલકુલ સંતુલન એ મુખ્ય મુદ્દો છે.
ટેકનોલોજીની વિરુદ્ધ નથી પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ.
હા મોબાઈલ આપણા માટે છે આપણે મોબાઈલ માટે નથી.
વાહ આ લઇન બહુ સારી છે.
હા અને માનસિક શાંતિ માટે થોડો સમય નોટિફિકેશન ફ્રી લેવું પણ જરૂરી છે.
હું પણ હવે રોજ થોડો સમય મોબાાઈલથી દૂર રહેવા પ્રયત્ન કરીશ.
હું પણ નાના ફેરફારોથી મોટો ફરક પડે છે.
સાચી વાત પછી મને એક વાત પૂછવી હતી તમે સ્ક્રીન ટાઈમ ટ્રેક કરો છો.
હા હવે કરું છું પેલા તો ધ્યાન જ નતું રેતું કેટલોક સમય મોબાઈલ પર જાય છે.
શું જાણ્યું પછી તમે્
એક દિવસમાં લગભગ પાંચ કે છ કલાક મોબાઈલ પર વિતાવતો હતો
એટલો બધો.
હા અને એમાંથી અડધો સમય તો સોશિયલ મીડિયામાં જ જતો હતો.
પછી તમે શું ફેરફાર કર્યો.
એપ માટે ડેલી લિમિટ મૂકી દીધી.
એ કામ કરે છે.
હા ઓછામાં ઓછું યાદ તો આપે છે કે હવે બધું થ બહુ થઈ ગયું છે.
મને લાગે છે કે નોટિફિકેશન એક પ્રકારનું વ્યસન પણ બની શકે.
બિલકુલ કોઈ મેસેજ ના આવ્યો હોય તો પણ લોકો મોબાઈલ ચેક કરતા હોય છે.
હા આદત બની જાય છે ને.
હા અને કેટલીક વાર ખાલી મોબાઈલ અનલોક કરીને ફેર ફરી બલોક કરી દેશે.
આ તો મારા સાથે પણ થાય છે.
આપણું મગજ નવી માહિતી શોધવા ેવાઈ ગયું છે.
પહેલા લોકો વેઇટિંગ રૂમમાં બેસીને આસપાસ જોતા હતા
હવે બધા મોબાઈલમાં વ્યસ્ત તો હોય છે નહી
હા ટ્રેન હોય બસ હોય કે હોસ્પિટલ દરેક જગ્યા એક જ જશે
હા લોકો સાથે બેઠા હોય પણ વાત ના કરતા હોય.
સોશિયલ કનેક્શની વધી જાય છે કે ઘટી જાય છે શું કેહેવું છે તમારું.
મને લાગે છે બંને થયું છે.
કેવી રીતે.
દૂરના લોકો સાથે સંપર્ક વધ્યો અને નજીકના લોકો સાથે વાત ઓછી થઈ.
આ ઓબ્ઝર્વેશન બહુ રસપ્રાદ છે.
હા ફેમિલી ગેધરિંગમાં પણ પણ બધા ફોટો લેવા માટે વ્યસ્ત હોય છે.
મુમેન્ટ એન્જોય કરતાં કરતાં રકોર્ડ કરવામાં વધુ રસ હોય છે.
હા પછી ફોટો છે પણ યાદો નો અનુભવ ઓછો હોય છે.
તમે ક્યારે નોટિફિકેશન ફ્રી સવારનો અનુભવ કર્યો છે.
હા વેકેશન દરમિયાન ફ્યો હતો.
કેવું લાગ્યું.
બહુ હલવું અને શાંત લાગ્યું.
શું ખાસ ફરક જાણ્યો.
મને મગજમાં ઓછા વિચારો હતા અને ઉલ્ટા ઉતાવાલ પણ ઓછી હતી.
આપણે રોજ પણ એવો સમય કાઢી શકીએ ને
જરૂર સવારે એક કલાક મોબાઈલ વગર રહેવું શકાય છે.
સવારેની શાંતિ આખા દિવસ પર અસર કરે છે.
હા દિવસની શરૂઆત જેવી હોય એવો મૂડ રહે છે.
ઓફિસમાં નોટિફિકેશન મેનેજ કરવા માટે શું કરી શકાય.
ઇમ્પોર્ટન્ટ ગ્રુપ અલગ રાખી શકાય.
અને બાકી ના મ્યુટ કરી શકાય.
બિલકુલ.
કેટલીક વાર લોકો તત્કાલ જવાબની અપેક્ષા રાખે છે.
હા પણ દરેક મેસેજ ઈમરજન્સી નથી હોતો.
આપણેે પણ બીજાના સમયનો આદર કરવો જોઈએ.
સાચી વાત છે.
શું તમને લાગે છે કે ટેકનોલોજી કંપની નોટિફિકેશન વધુ આપે છે.
હા કારણ કે તેઓ લોકો ઈશર નું એટેન્શન મેળવા માંગે છે.
અટેન્શન આજે એક કિંમતી વસ્તુ બની ગઈ છે.
અને જે પોતાનું અટેન્શન કંટ્રોલ કરી શકે તે વધુ પ્રોડક્ટિવ બની શકે.
આ બહુ સરસ વિચાર છે.
હું હવે રોજ થોડી વાર માટે ફોન બીજી રૂમમાં મૂકી દઉં છું.
એનાથી શું ફાયદો થાય છે.
કામમાં વધુ ફોકસ રહે છે અને મોબાઈલ
અચ્છા અને મોબાઈલ લેવાની ઈચ્છા પણ ઓછી થતી હશે હે ને.
હા કારણ કે તે સામાને નથી હોત તો.
કેટલીક વાર સમસ્યા મોબાઈલમાં નથી આદતમાં હોય છે.
બિલકુલ સાચું.
માનસિક શાંતિ માટે બીજું શું કરી શકાય.
વોક, મેડિટેશન, વાંચન, અને પ્રકૃતિ સાથે સમય
સાચી વાત ચલો આજની આ ચર્ચા થી ઘણું નવું વિચારવા મળ્યું.
હા મને પણ.
આવી ઉપયોગી વાત તો રોજ રોજની વધુ સારી બનાવે છે.
હા સાચી વાત છે તમારે
ચલો આવજો
આવ જ